હલો.
હલો
સામ સા તમે શું કરો છો આપટલે હમાં લસણ છોલું છું તમે શું કરો છો
હા.
હમ. એમ કેજો તમે શું કરો હ ખાવાનું ભણવાનું છે એ માટે
હમ
તમારે ભી બનાવનું છે કે ના અમારે તો જીમમાં કોની જાણ છે
હમ તમારા ઘરકા ક્યાં છે
હમ
તમારા ઘર કા સબ જણા ક્યાં છે
પચ જમું ચતસ
હમ ઓ બેૈસા ગયા છે
હા એટલે ગયા છે.
હમ લેવા કોઈ લેવા આવ્યું છે કે
ના બસ મોટરમાં ગયા છે.
હમ. તમેને કો આવવાનું
નથી મને કેમ કેવ છે
બોલે્યા છેશે નને બોલેંશે
નથી માથાને નથી બોલું છું
નથી બોલે્યા સા
તમા મારે હુંશ જઈએ
ત મેમે ચા ચાય બનાવીને પી લીધી છે કે
હમ ચાય બનાવીને પી છે એટલે ઝાડું નિકાલું છે. વાટકા ધોયા છે
ઠીક છે
આ લસન છોલ છો
સાક બણાર્યા સો.
હ એટલે તો બેલગટ્ટા બનાવવાની સોચું છું ના તો તરેય બનાવું છું.
હમ્મ. હું બી બેઠી છુંઉઉ.
હમ્મ.
ઓર.
અહ તમે શું કરો છે.
હું તો સોની કરું છું, બેઠું છું. તમે શું કરો?
ચલ છોલું છું.
હબે લસણ છોલ્યો છે એ.
ઠીક છે, ઠીક છે.
ઠીક છે
એટલે હું તો રાબડી બનાવાની સોચરું છું.
ઠીક છે શું શાક બનારીયા છો?
હમ્મ બેલંગ ગટ્ટા બનાવાની સોચરું છું.
હલો.
હલો.
શું શાક બનારિયા છો?
બેલગટ્ટા બનાવા ની સોચરું છું હું.
હમ્મ ચાય બનાવીન પી લીધી.
હમ્મ.
ઠીક છે.
મને પીવા પીવા વાતે ઠંડુ પાણી જોયું છે.
હમ્મ ફ્રિજમાં મેલીયું સેકે.
હા.
ઠીક છે ઓર તમારી ઓર તમારી સાસુજી શું કરે છે?
ત ન એવે ફેકટે ગય છે.
ખેત પે જોવા ગયા છે?
હમ્મ.
કઈ બાયુ છે કે?
હા.
તો જોવા ગ્યા. ઠીક છે.
હમ્મ. તમે અહિયાં અહિયાં આવો છે કે. હલો.
શું બણારિયાં રહ્યા શો ખાવાનું?
એમ કેજું કે તમે અહિયાંયા આવો છે કે. તમે અહયાં આવો છે, અહંયા આવ.
ને તમે તમારે પિયરની ગ્યા છો.
નુ ગયા છો હું.
તો સસુરાલીસ થવુંશે.
તમારી કેને છુટા પૈસા હે છ છ છુટા પૈસા છે.
નઈશે પૈસાનું બાદ ની કરનું છે.
ઠીક છે ઠીક છે
હલો .
ઓ શું થાય રહ્યું છે
હલો
હા બોલો
અરે પેસાનું બાત ની કરનું છે
ઠીક છે ઠીક છે આટલે હું એ પૂછું તમારે કને હે છે છ છુટ્ટા
છુટા છેે
હમ
હલો
હા બો છો
ઠીક છે ઓર ખાવાનું કેમ મના રહ્યા સુ
એટલે ખાવાનું તો દેખશું કઈક
ઠીક છે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
હમ્મ. તમારે કટરા કોલ હોયા છે
આટલા માટે દસબું દસ બું છે
રસવું છે કે
એટલે તમાથી બાત કરી છે ને તમારે કઈ થાય છેજ
તેરવું છે
અચ્છા તમે ટીમ કં વાત કરી છું
મેં તો પૂજા ભાભી શું વાત કરી છે
અચ્છા ત્યા વાત કરી છે કે
તમારે કોલ કીધું કે નહી કીધું
એટલે મારે કીધું છે પર મેં તો ઉઠાયો ન
હા મે કોલ કીધું છે તો મે બોલ રહ્યા છે કે પૂજા તો ફોન નહી ઉઠા રહ્યા
આ બેે કરું છું તમારે તમારીથી બાત હોઈ જાવ ના
ઠીક છે ઓર
ઓર તમે શું કરો છો?
તમે માર્કેટ જાવીને આવી ગયા છો
હા આવગ આવગ હા હલો
તમે માર્કેટ જાવીને આવી ગયા છો કે
હા આવી ગયા છે
કેમ કેમ લાયા છો?
એટલે બે સાડી લાવ છું ઓર .
તમે મારે શું લાવ્યા છો
તમારે તો સુું નથી લાવ છું
ચંદના મેં ન કે સા ગયા છોકે
હા
માવલી વાી ચંદાબેન કે લારે ગયા સોખ
હા હા ઉને સા
તમે બોલો
હમ. હા એટલે વો આવરી છે પણ નથી આઈ છે.
ઈ આવે છે કે?
હ એટલે મને હેને મેટી ગયા છે કે કોની જાણ છે અ વાર. કાલે આવ છું લઈ જાઉ છું.
આવશે કે?
હમ નાહી કાલે જાઉ છું.
ઠીક છે. ઓર સબ ક્યા છે? ઠીક છે. તમારા લગન થઇ ગયાં છે?
હા મારા લગન થઇ ગયા છે. તમારા થઇ ગયા છે કે?
હલો. તમારા લગન થઇ ગયા છે કે?
મારા થઈ ગયા છે તમારા થઇ ગયા છે કે?
બેને હ
તમારા
ઓર શું કરો છો?
શું ન લસણ છોલું છું તમે શું કરો? રોટલી બનાવું છું.
હાલો.
હાલો.
સબ સારું છે?
હા સાદ સારું છે.
તમારી તબિયત ઠીક છે કે?
હમ મારી તબિયત ઠીક છે તમારી?
હાલો.
હેલો ઠીક છે ઠીક છે.
હમ. ઠીક છે. ઓર શું કરો શો?
શું ઠીક છું.
હાલો.
હલો અરે મું ઠીક છું ઠીક.
હાલો.
હાલો.
તમે શું કરો શો?
શું હું ઠીક છું તમે? ઓછું કરો હા એટલે તું છું
દાલભાત શો કે?
હા એટલે ઉય હોજરું છું
તે ઠીક છે બાદ મેં બાત કરું છું. મારે બી ખાવાનું બનાવાનું છે.
હા.
હલો.
હા હલો.
અરે મારે બી ખાવાનું બનાણું છે.
હમ. હાલો બનાલો શું બનાલો
ઠીક છે.
પીચા
હલો.
હા ઠી છે.
ઠીક છે. ધ્યાન રાખજો હમ્મ.
એટલે કોન રાખે છે.
ઠીક છે.
ઠીક છે હા.